ઓ હા.
જ આવે છે.
હા આવે છે.
ઓકે જય શ્રી કૃષ્ણ.
બસ મજા જય શ્રી કૃષ્ણ તમને કેમ છે.
બસ મજામાં હો. હવે આપણે આજે તમે તો તમે તો કોલેજમાં છો એટલે તમને લોકો તમને તો જ વેસ્ટર્ન ક્લોથ જ વધારે ગમતા હશે. પણ આજે આપડે એ વિષ ચર્ચા કરીશું વેસ્ટર્ન ક્લોથ વર્સિસ ટ્રેડિશનલ ક્લોથ ક્લોથ એકક્ચુલી હવે એવું છે ને કે લોકો ટ્રેડિશનલ ક્લોથ બહુ જ ઓછા પહેરે છે. કે કોઈ પ્રસંગ હોય કે કોઈ મેરેજ હોય ના ઘરમાં હવન હોય કે વસ્તુ હોય કે પૂજા હોય તો ટ્રેડિશનલ ક્લોથ પહેરે છે ટ્રેડિશનલ ક્લોથમાં કેવું છે. કે સાડી છે કે ચણિયા ચોળી છે કે દુપટ્ટા વાળા ડ્રેસ છે. એ એ બધું ટ્રેડિશનલ ક્લોથ માં આવે છે કે જે કોઈ પૂજા હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે પય અને વેસ્ટર્ન ક્લોથમાં તો કેવું છે. કે બહાર ફરવા જઈએ છીએ કે ઘરમાં રૂટટીનમાં પણ આપણે. આપણે વેસ્ટર્ન ક્લોથ પહેરી શકીએ છીએ કે.
બધા આમ કેવાય ને હાલે જીન્સ ટપમાં બધા.
હા ઘરમાં બી ઘર. બી બધા હવે તો કેવું કે ટી શર્ટ ને પ્લાઝો ને એવું જ પહેરે છે ઘરમાં. કે ટી શર્ટ. ને લેંગો કે એવું જ બધા પહેરે છે એટલે હવે હવે શું છે વેસ્ટર્ન ક્લોથ. નું ટ્રેન્ડ બહ જ વધી ગયો છે. તો તમને શું ગમે છે વેસ્ટર્ન ક્લોથ ગમે છે કે ટ્રેડિશનલ.
એટલે મને એમ તો. વેસ્ટર્ન ગમે પણ મને વધારે ટ્રેડિશનલ ગમે કારણ કે એમાં સાડી પહેરવાની હોય. ડ્રેસ પહેરવાનો હોય એટલે વધારે મને ટ્રેડિશનલ ગમે.
ગુડ અત્યારની છોકરીઓને તો ટ્રેડિશનલ ક્લોથ નો બહ શોખ. કચો હોય.
હા બધાને વેસ્ટન જ હા બધાને વેસ્ટર્ન જ કરવું હોય.
બધાને વેસ્ટર્ન જ પહેરવું હોય એકચુલી હવે હવે અમે લોકો ભી. અમારા બી મેરેજ થયા વી વસ વરસ થયા તો અમે બી મેરેજ ટાઈમે કે. મેરેજ પછી અમે લોકો એ બે એક વરષ સાડી પહેરી. તો ત્યારે અમને કમ્ફર્ટેબલ લાગતું હતું કે અમેડી. પહેરીને કામ કરી શકતા હતા કે. અ કઈ પણ બધું ઘરનું કામ થતું હતું પણ હવે. શું છે હવે અમને લોકો ને એ આદત રહી નથી. એટલે. એટલે મને હવે મને કોઈ એમ કહે કે સાડી પહેરીને તમે કામ કરો. તો એ નથી થતું.
હા. અને હવે તો એટલે આમ જમાનો એટલો મોર્ડન થઈ ગયો છે કે. હવે તો લગ્ન થઈ ગયા પછી આપણે તરત આમ પાંચ છ દિવસમાં આપણેે વેસ્ટન. પહેરવા ે ને તો કોઈ કઈ કેઈ નહી એટલું બધું આપણને એમ.
હવે શું છે જમાનો બદલાઈ ગયો છે એટલે બધાને બધાને. પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે એટલે કમ્ફર્ટેબલ કપડાં પહેરવા છે તો વેસ્ટર્ન ક્લોથમાં. કમ્ફર્ટેબલ લાગે છે એટલે વેસ્ટર્ન ક્લોથ પહેરે છે એમ. એટલે. અત્યારે અત્યારે હવે કોઈ કઈ બોલતું બી નથી કેમ કે જેને જે કમ્ફર્ટેબલ લાગે. છે તે પહેરે છે એ અને વેસ્ટનમાં. આપણે હવે તો કેવું જ છે કે ટ્રેડિશનલ તો ખાલી મેરેજમાં. ફંક્શન માં. પહેરાય છે પણ હવે વેસ્ટર્ન ક્લોથ બધે જ પહેરાય છે કે કશે ફરવા ગયા હોય. કે કઈ શોપિંગ કરવા ગયા હોય તો બધે જ આપડણે વેસ્ટર્ન ક્લોથ જ પહેરી શકીએ.
માણસો હવે કમ્ફર્ટ જ જોવે છે એમ નથી જોતા કે આપડે. આપણે આ કાસ્ટમાં છીએ આપણે આ અહીંયા છીએ ગુજરાતમાં છીએ. તો શું પહેરા શું નહી. બસ હવે લોકો બધા કમ્ફર્ટ જ જોવે છે કે આપણને શું ફાવે છે આપણને શું ગમે છે.
હા જેન્સમાં બી જો શેરવાની છે કે કુર્તા કુર્તો પાયજામો છે. એ બધું મેરેજમાં જ પહેરે છે અને ક પૂજા હોય કે એવું. હોય ત્યારે પહેરે છે અને બાકી તો જેસ પણ જીન્સ ટી શર્ટ પહેરે છે. અથવા ઘરે હોય ઘરમાં હોય તો ઘરમાં તો એ લોકો શોર્ટ.
શોર્ટસ હા શોર્ટસ જ પહેરે છે.
હમ એટલે જેન્ટસ માં બી એવું છે. કે એ લોકોને બી હવે અહ વેસ્ટર્ન ક્લોથમાં વધારે કમ્ફર્ટેબલ લાગે છે એટલે એ લોકો વેસ્ટર્ન ક્લોથ
હા.
આમ તો કેવાય ને આમ તો કેવાય ને તો આમ બેય-બેય ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બેય એની જગ્યાએ એનું પોતપોતાનું ઈમ પોર્ટન્સ એનું છે જ તે. એમ કે બેય સાથે આપણે આપડી સંસ્કૃતિ જોડાયેલી છે એમ.
હા હવે જો ક્યાંક આ મેરેજમાં ગયા હોય ત્યાં આપણે વેસ્ટર્ન ક્લોથ પહેરીને જાય તો કેવું લાગે? બધા આપણે જ આપણને જોવે કે જો તો કે આવું-આવું પેરી ને આયવી.
હા, એમ હા, હા.
એટલે જ્યાં-જ્યાં જે પેર, હા.
થઈ ગયું છે તે માણસો જાય છે, એવી રીતે પહેરીને લગ્નમાંય કે એમ.
હમ્મ. હા હવે ટ્રેડિશનલ જે કોટ સેેટ તે કોટ સેટ ને એ બધું આવે છે તો એ જો ને મેરેજ માં બી પહેરે છે.
હા એમ હા. એટલે હવે તો માણસો બહુ મોર્ડન થ થઈ ગયા છે એમ. બધી જગ ગ્યાએ હવે આમ વધાર પડતું વેસ્ટર્ન જ હોય છે એમ બધાયનું.
હમ્મ, હા એ વાત સાચી છે તમારે. કે વેસ્ટર્ન અહ વેસ્ટર્ન ક્લોથ અત્યારે, અત્યારે એકચ્યુઅલી છે ને અહ કમ્ફર્ટેબલ બધા છે ને પોતાનું કમ્ફર્ટ જોવે છે, કે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી કોઈને બહાર જવું નથી એટલે કપડાંમાં બી એ લોકો પોતાનો કમ્ફર્ટેબલ જે એને જે એમાં ફીલ થાય કે આમાં મને કમ્ફર્ટ ટેબલ લાગે છે તો એ પહેરીને જાય છે એમ. હમ્મ. એવું છે એટલે પણ તમે-તમે અત્યારે આટલા નાના છો ને તમને ટ્રેડિશનલ ક્લોથ ગમે છે, એ બહુ સારી વાત છે કે તમને ટ્રેડિશનલ ક્લોથ ગમે છે એમ. નહીંતર તો અત્યારે તો છોકરીઓને કેવું છે કે અત્યારની છોકરીઓને ટ્રેડિશ એટલે જો ગમતા જ નથી.
હા અત્યારે તો બન બધાયને નકરા ફ્રોક પહેરવા છે, શોર્ટસ પહેરવા છે, હા, હા. ટોપ ને જીન્સ ને ટ્રાઉઝર ને બસ એવું જ બધું બધાયને પહેરવું છે એમ. અહ ફંક્શન ન હોય આપણા ઘરે કાક એવું કાક સંસ્કૃતિક વાળું આપડા ઘરમાં ગ ગ્રહપ્ર પ્રવેશ હોય કે એવું કાઈ ભી હોય ને તોય લોકોને હવે એમ મન નત થાતું કે આપણે ટ્રેડિશનલ પહેરવું જોઈએ એમ. બધા વેસ્ટર્નમાં આવી જ જાય છે એમ.
હમ્મ. હા પણ અહ હવે કેવું છે કે આપડે-આપડે ગુજરાતીઓમાં હજુ છે એવું કે કે અહ જે અહ જે જ્યાં સારું લાગતું હોય ત્યાં લાગે, પણ હવે આપડે બહાર કશે જઈએ તો બારે લાઈક અહ અહ ફોરેનમાં કે એમ, તો ત્યાં તો પૂજા માં બી બધાય અહ જીન્સ ટોપ પહેરીને બધા ફરતા જ હોય છે. એટલે બધા એ બી એ બી જોવે છે કે આ લોકો કરે છે તો આપડે કેમ નહી એમ. એટલે લોકો એવું બી અનુ અકરણ કરે છે કે અહ આ લોકો આવું કરે છે તો હ હવે અમે બી આવું કરશું એમ.
હા એમ બધા આમ દેખા દેખી મા તે બધું હવે જાય. છે એમ. કે જ બીજા શું કરે છે તો એને એવું સારું લાગે છે. તો મને એવું સારું લાગશે તો હું ટ્રાય કરું એમ.
હા પણ કેવું છે કે આપણા સંસ્કૃતિ પ્રમાણે આપણી પરંપરાઓ. પ્રમાણે જે પહેરાતું હોય તે જ પહેરાય. કે આપણે મેરેજમાં જઈએ તો આપણે વેસ્ટર્ન પહેરીને ન જઈ શકીએ એમ સારું. લાગે લાઇક.
હા એમ હા ન્યાય પછી ટ્રેડિશનલ. પહેરી એ તો ત્યા સારું લાગે.
હા જે પહેરાતું હોય તે પહેરાય એમ.
હા હા.
અને વેસ્ટન ક્લોથમાં કેવું છે કે હવે બદામ. છોકરીઓના છોકરીઓ જે વેસ્ટર્ન કપડાં પહેરે છે. એમાં એના એના હરેક અંગ દેખાય છે.
હા.
એ છે ને હવે એટલું સારું નથી લાગતું કે ટાાઈટ ટાાઈટ કપડાં પહેરીને. એ કશે બહાર નીકળે. તો બધા જેન્ટસની નજર બી ખરાબ થાય છે અને લોકો એવું બી કેહે છે કે. કર્યો જ બગાડે છે આ તે એ.
હા છ છોકરી્યું ના કપડા થી તે બધું.
હા હા એ લોકો એવું બી બોલે છે પણ એ. એ પછી છોકરાઓની નજરમાં હોય છે કે એને શું જોવું. પૂછે એ.
હા.
એ એ આપણા છોકરાઓના સંસ્કારને એમની નજર હોવી જોઈએ. કે કોઈ કોઈ ચ. છોકરીએ ટાાઈટ કપડાં પહેર્યાં છે તો એ એની એની સામે એવી રીતે ન જ.
ન જોવા એમ હા.
તો એ આપડા સંસ્કારની વાત છે બાકી. અ વેસ્ટર્ન કપડામાં. કંઈ વાંધો નથી જો ફૂલ કપડાં હોય અને. અ સારી રીતે આપણને કમ્ફર્ટ ઝોનમાં રાખતા હોય તો. પછી કંઈ વાંધો નથી આ તો જે ટાાઈટ ટાાઈટ કપડાં હોય છે ને એ. એ લોકોને આકર્ષિત કરે છે કે બોજ. ટાાઈટ કપડાં પહેરીને વેસ્ટન પહેરીને. જો નીકળે છે કોઈ છોકરી તો એના એના લીધે છોક. છોકરાઓ એની સામે જોવે છેને કોઈને કોઈ છોકરાઓને એ. છેડવાનું મન થાય એ બધું થાય છે એટલે લોકો એને. બ્લેમ કરે છે વેસ્ટર્ન કપડા ને કે છોકરી વ. વસ્ટર્ન કપડાં પહેરીને નીકળે છે એટલે બધા છોકરાઓ એને એને આવું. કરે છે.
હમ અને એવું તો નથી ને કે વેસ્ટર્ન માં ખાલી આવી રીતે ટાાઈટ કપડાં છે. ઘણા કપડા આવે છે લુઝ આવે છે ઓવર સાઇઝ આવે છે ટ્રાઉઝર આવે છે. પેન્ટ આવે છે કેટલું બધું આવે છે એમ તો લોકો પાસે ચોઈસીસ હોય. તોય તે એ લોકો એમ આવી રીતે. ટાઈટ કપડાં પહેરે ને પછી કોકેની સામું જોવેને એવું બધું થાય તો એમ કે. અમારો કઈ વાક નહતો એમ.
હા એટલે મોડન ક્લોથ માં એવું કઈ. હા આપણા ઉપર હોવું જોઈએ આપણે આપણી લિમિટેશન જાણવું જોઈએ. કે આપડી લિમિટેશન શું છે આપણે કયા વિસ્તારમાં છીએ ક્યાં જવાના છીએ. એ બધું ડિસાઇડ. કરીને પછી, જઈ શકીએ છીએ આપણે કોઈ હાઈ ફાઈ પાર્ટીમાં જઈએ. તો આપડે આવા કપડાં પહેરીને જઈ પણ નથી શકતા આપડણે ટાઈટ કપડાં પહેરવા જ પડે છે કે પાર્ટી વર. પાર્ટી ક્લોથ પહેરવા પડે. તો તો ઓકે છે કે હા તો ટાઈટ કપડાં આપણે પહેરી શકીએ છીએ. પણ જો કસે અ કશે આપડ આમ એમ જ ફરવા જતા હોય તો આપડે, ટ્રાઉઝર ને ટી શર્ટ ને એવું પહેરીએ તો ચાલી જાયએ.
હા હા.
સારું ચાલો આ આવા આ વર્તે આ વાત બાબત તમારી સાથે વાત કરીને સારું લાગ્યું. સારી એવી ચર્ચા થઈ, વેસ્ટન અને મોડન મોર્ડન અને ટ્રેડિશનલ ક્લોથ વિશે, અને એ વાત મને બહુ સારી લાગી કે તમને બી ટ્રેડિશનલ કપડાં ગમે છે.
હા, હા ચાલો બાય જય શ્રી કૃષ્ણ.